કન છે હલો
હા કેમ છો?
હલો બસ એકદમ મજામાં અવાજ આવે છે? હા આવે છે તને આવ છે ને આવાજ
હા
મેં એટલે ફોન કર્યો હતો કે આપડે આવતા અઠવાડય પેલા ફંક્શન માં જવાનું છે ને તો પછ શું વિચાર્યું આપડણે કયા કપડા પહેરીશું કઈ વિચારી્યું
એવુ જ. હા શોપિંગ પર જવાનું છે તમે તો પેલું વિચાર્યું કે આપડે પેલ એ ફંક્શન માટે અનારકલી પેલું છે એવું જ
ચા નાર કરી લેવું છે ટ્રેડિશનલ નો વિચાર છે તારે ફેરવાનો હું તો વિચારું છું કે કોઈ હું તો વિચારું છું કે કોઈક વેસ્ટર્ન કપડાં પેરીએ વેસ ટીસન તો એમ કપડાં બહુ સારું રે છે હજી કેમ તું ટ્રેડિશનલ પાછળ જ પડી છે?
હા મને તોમુક ગમે છે એવો અનારકલી છે ચણિયા ચોળી જોયા છે. મસ્ત એવી હતા
સાચી વાત છે આમ તો પણ પ્રસંગમાં ચણિયા ચોલી ને એ બધું પહેર્યું હોય તો એ સારું લાગે છે. પણ પછી એનું વજન કેટલું બધો હોય છે એની પાછળ ખર્ચ કેટલો બધો થઈ જાય છે એવું નથી લાગતું તને
અરે વજન ની તો વાત જ એટલી કે ટ્રેડિશનલ કપડા પટિયાલા અનારકલી કે સાડીઓ એવું બધું મને ગમે એવું
સાચી વાત છે મને પણ ગમે છે એવું બધું પહેરવું પણ મારાથી ખર્ચ એટલો નથી થતો ને હું એટલું વજન નથી ઉપાડી શકતી એના કર ત સારું છે. કે વેસ્ટર્ન કપડા પસંદ કરીએ તો જીન્સ પહેરીને એના ઉપર ટી શર્ટ કે કોઈ પણ ટોપ પેરીને બહાર નીકળી જવાય. સમય પણ બહુ બચી જાય છે અને પૈસા પણ બહુ બચી જાય છે મારા.
એવું છે.
બહુ સારું રે છે.
એવું નથી હોતું અમુક અ ટ્રેડિશનલમાં પણ કમ્ફર્ટેબલ ઓપ્શન આવી શકતા હોય છે. કુર્તી છે, પ્લાઝો વિથ કોટન ડ્રેસ.
હા એ વાત તારી સાચી છે. કાઈ ખાસ કરીને અમુક પ્રસંગમાં કે એમાં આપડે અ ટ્રેડિશનલ કપડાં પેરતા હોય તો સારું લાગે. તો જેમ કે હવે નવરાત્રી આવે છે નવરાત્રીમાં આપડે ચણિયા ચોલી પહેરીએ. તો બહુ સરસ લાગતા હોય છે. જાણેે સ્વર્ગ અપ્સરા ઉતરી હોય એટલા સરસ સ્ત્રીઓ લાગતી હોય છે નવરાત્રી રંગબેરંગી દુપટ્ટા અને એના શણગાર સાથે.
હા એ વાત સાચી છે.
પન જયારે કમ્ફર્ટનું વિચારીએ ત્યારે એવું થાય કે નહીં વેસ્ટર્ન કપડાં છે બહુ સારા છે કે સવારે ઓફિસે ને જવાની ભાગદોડ હોય. તો ફટાફટ કોઈ એક જીન્સ કે ટોપ પહેરીને તમે ચાલી જાવ તો ચાલી જાય. જયારે તમારે સાડી પેરવી હોય તો તો તમારે એના મેચિંગનું બ્લાઉઝ ને ચણીયો ને બુટીને અ એની બંગડીઓને બધું આપણે શોધવામાં જ ઘણો બધો ટાઈમ જતો રેતો હોય છે. અને કોઈ ફંકક્શનમાં જવું હોય તો એ બધું ખરીદવામાં આપડે સમય અને પૈસા બંને બહુ બગાડ તા હોય છે.
હા એ વાત સાચી છે કે ઓફિસ માટે કોઈ આપડા ડેલી લાઈફ માટે એ વાત અચ્છા બરાબર સાત સો ટકા સાચી છે.
અને ઘણી વખત તો એવું થતું હોય છે કે એવી કપડાં આપડે ઘરે નથી ધોઈ શકતા તો એ બહાર ધોવા આપવા પડતા હોય છે. ટ્રેડિશનલ કપડાં બને ત્યાં સુધી હેવી ને મોંઘા હોય છે. તો બાર ધોવા આપવાના એટલે એને સાચવવા માટે પણ આપડે બીજો ખર્ચ થઈ જતો હોય છે. જયારે વેસ્ટર્ન કપડામાં એ સારું છે કે એને આપણે ધોવામાં ને સાચવવામાં એટલા બધા પૈસાની કે સમયની જરૂર નથી. પડતી એટલે આરામથી આપડે એ સાચવી શકીએ છીએ. અને એનો ઉપયોગ પણ ગમે ત્યારે ગમે કરી શકીએ છીએ.
સાચું છે. એ વાત સાચી છે. તો એક આઈડિયા આપો ને? હહ અ વેસ્ટન ગમે અને મને ટ્રેડિશનલ તો આપણે ઇન્ડો વેસ્ટર્ન ટ્રાય કરીએ જેન્સ શર્ટ કુર્તી અથવા ક્રોપટોપ સાથે લોંગ સ્કટ એ સારું રહે છે.
ના એ ત્યારે વાયત તો એકદમ સાચી છે એ કરવા જેવું છે. તો એ આપને કમ્ફર્ટેબલ પણ રે અને આપડે જે ફંક્શનમાં જવું છે. એ પ્રમાણે સારું પણ લાગે છે. હમ અ વેસ્ટન પેરશું તો પછી હા વેસ્ટર્ન પેરશું ચે હા. વેસ્ટર્ન પેરશું તો પછી બધાની નજર આપણા પર જ રહેશે. જ્યાં બધાએ ટ્રેડિશનલ પેર્યા હશે ત્યાં જો હું એકલી જ વેસ્ટર્ન પેરીને આવીશ તોએ ખરાબ લાગશે. એ અમુક પ્રસંગ અને તહેવાર પ્રમાણે આપણે પ્રમાણેના કપડાં પહેરીએ તો જ સારું લાગે. એ વાત સાચી છે.
હમ એ વાત સાચી કમ્ વેસ્ટર્નમાંને બધું કમ્ફર્ટ એ બંને મિક્સ થઇ જતું હોય છે.
સાચું છે તો આ ફંક્શન માટે આપણે ઇન્ડો વેસ્ટન સિલેક્ટ કરીએ હ તને જે કલર ગમે એ રીતનો આપણે કલર લસું અને મારી ચોઈસ પ્રમાણે આપણે સ્ શોર્ટ કુર્તીની નીચે સ્કર્ટ એ ટાઈપ ન આપડે કશું પસંદ કરીએ તો સારું લાગશે શું કેવું છે તારેું
હમ સાચ્છા
એવું કરીએ કે નેક્સ્ટ મંથ જયારે આપણે એક બર્ ડે પાર્ટીમાં જવું છે તો ત્યારે તો મારી પસંદ નું આપડણે વેસ્ટર્ન કપડાં જ પહેરીશું કોઈ સરસ મજા ન ફ્લોર લટ ગાવું જ છે કે પછી કોઈ વન પીસ શોર્ટ વન પીસ કેવું કશું કેમ કે બર્ડે પાર્ટીમાં ને એવા પ્રસંગમાં જો આપણે ચણિયા ચોલી કે ડ્રેસ પહેરીને જશ તો એ ખરાબ લાગશે એ પ્રસંગ પ્રમાણે તો આપડે ત્યાં વેસ્ટર્ન કપડાં જ વધારે સારા રહેેશે
હા એ સાચું છે એવામાં તો વેસ્ટન સારા લાગે ત્યાં ચણિયા ચોરી પહેરીને જઈએ તો બધા આપણને જોશે
હા સાચી વાત છે અમુક પ્રસંગ અને તહેવાર પ્રમાણે આપણે એ રીતના કપડાં તો પહેરવા જ જોઈએ અને ઘણી વખત એવું થાય છે કે આપડે ગામડે કોઈ એવી ગુજરાતી સાડી કેવું પહેરી ને નીકળ હોય તો બધા આપણી સામે જોતા હોય છે જ્યાં બધા લોકો જે રીતનું પોશાક પહેરતા હોય આપણે એ રીતનું રવ જોઈએ ગામડે જઈએ તો ગામડે સાડી કે ડ્રેસ કેવું કઈ પહેરીએ તો સારું લાગે જયારે કોઈ એવા મોટા સિટીમાં જતા હોય તો અમુક જગ્યાએ કુર્તી પહેતા હોય છે કોઈ લોકો જેન્સ પહેરતા હોય છે અને વધારે મેગાસિટીમાં જયું તો ત્યાં તો લોકો શોર્ટસ ગતા હોય છે તો જે જગ્યાએ આપણે કઈ જગ્યાએ જઈએી એ પ્રમાણે રહીએ તો સારું પડે છે આપણને
સાચી વાત છે અત્યારે તો મોટા ભાગના લોકો ગામડામાં પણ ડ્રેસ ને બધું પહેરતા હોઈએ છે
હ
પણ વધતારે
હા એકદમ વાત સાચી વાત છે સાચી વાત છે કેમ કેમ કે અત્યારે બધા પોતાનું કમ્ફર્ટ નું પેલા વિચાર જાય છે સાડી માં ઘણી વખત થાકી જતા હોય છે ગરમી થતી હોય છે કંટાળો આવવા માંડે છે સાંજ કરતા જયારે ડ્રેસ કેવું પહેરે તો એ બહુ સારું રે છે પેલાના સમયમાં લોકો ગરમી થી બધ ચ માટે થઈને ગાવુંને એવું બધું પહેતા ત્યારે અત્યારે ડ્રેસ અને ટી શર્ટ એના પર આવી ગયા છે જે સ્ત્રીઓને ઘણું કમ્ફર્ટ રહે છે ને આપણે જો અંદર થી કમ્ફર્ટેબલ હોયએમ તો આપડે આપડા કામ કરવાવામાં પણ આપને મજા આવે છે આપણે કંટાળી નથી જતા હોતા
હા એ વાત સાચી છે કે આપડે ઘર કામ કરવામાં પણ ને સારું પડે છે એ બધ
સાચી વાત છે અને અમુક ઋતુ એ હોય કે વરસાદ હોય તો એ ટાઈમે આપડે પછી સાડી પહેરીને નીકળીએ તો બઉુ અઘરું પડે છે થોડું પણ ખરાબ થાય તો એકબીચામાં કલર બેસી જાય છે આપડા કપડાં બઉુ ખરાબ થઇ જાય છે તો એવા સમયમાં તો બને ત્યાં સુધી વેસ્ટર્ન કપડાં તો બહુ સારા પડે છે તને પ
હા એ વાત સાચી છે
હ ત્યારે નવરાત્રી આવે છે તો એની પણ ખરીદી ચાલુ છે તો બઉુ સરસ મજાના બજારમાં અત્યારે રંગબેરંગી ચણિયા અને દુપટ્ટા ને બધું નીકળ્યું છે એ બધું જોઈ ને આપડે એક જોઈ તો બીજું ભૂલી જાય એમ થાય કે આ બી આપણેે પહેરી લઈએ આ બી પહેરી લ એટલું સરસ કલેક્શન આવેલું હોય છે બ ચારમાં
સાચી વાત છે પણ એ બધી વસ્તુ કેવી છે કે આપણે એક જ વાર પહેરી શકીએ.
હા એ વાત તમારી બહુ સાચી છે જયારે વેસ્ટર્ન કપડામાં એવું છે કે તમે કોઈ એક જીન્સ ખરીદ્યું હોય તો એના ઉપર તમે પાંચ થી દસ જીન્સ ટોપ અલગ અલગ પહેરી લો તો બી તમારે ચાલી જતું હોય છે એ ખરાબ નથી લાગત એટલે આપડે પૈસાની ઘણી બચત થતી હોય છે. કે એકને એક વસ્તુ આપણે મલ્ટીયુઝમાં લઈ શકીએ છેએ જયારે કોઈ સ્કર્ટ પહેર્યું હોય તો એના ઉપર તમે કુર્તી કે ટોપ કે ટી શર્ટ કે ક્રોપ ટોપ કેવું તમે ગમે તે પહેરી શકો અલગ અલગ સ્ટાઈલ તમે કરી શકો છો જયારે તમે સાડી એ પ્રોપર વેમાં જ આપણે પહેરવી પડતી હોય છે એને અલગ કોઈ સ્ટાઈલ નથી કરી શકાતી.
હા સાચી વાત છે અને બને ચણિયા ચોલી સાડીમાં ને એવું બને કે આપડે પ્રસંગ હોય કે કયા નવરાત્રી કેવું કઈ હોય તો આપડણે એક જ વખત પહેરીએ છીએ એ. પછી એને આપડે બીજી વખત પહેરીને નથી જતા હોતા કેમ આપડે બીજા નું પણ વિચારીએ કે પેલા આપડે આજે આપી દેતો હતો કાલે આપડે આને આ પહેરશું તો બીજા લોકો આપણને કે એકને એક પેરે છે.
હા એકદમ સાચી વાત છે આપણે સ્ત્રીઓને એવું છે કે આપણે આપણા કર કોઈ બીજા આપણા વિશે શું બોલશે એના વિશે વધારે વિચારીએ છે એક બીજાને હા આપડે એક બીજાને જજ કરીએ છીએ કે આ ના પેર્યું ના આ ના પહેર્યું. પણ એક વસ્તુ એ ખરી છે ટ્રેડિશનલ કપડા જેમ કે સાડીની ને એની કે કોઈ બીજાને આપણે પહેરવા લઈએ તો એમાં આપડણે ફિટિંગનું કે એવું કોઈ પ્રોબ્લેમ નથી રહેતું જયારે વેસ્ટર્નમાં ટોપ કે જીન્સ હોય તો તમારા જેટલું હાઈટ બોડી હોય તમે એનું જ શેર કરી શકો. જયારે સાડી તમે કોઈ પણ ની પહેરી શકો. પતલા હોય એ જાડા લોકો ની પહેરી શકે જાડા હોય એ પતલા ની પહેરી શકે એમાં કોઈ સાઈઝ નથી હોતી. તો એકબીજા સારી રીતે શેર કરી શકતા હોય છે.
હા એ પણ છે.
હમ આમ ખરેખર જોઈએ તો તો આપણા માટે ટ્રેડિશનલ કપડા અને વેસ્ટર્ન કપડાં બંને જરૂરી છે જો એ સમય અને કોઈ પ્રસંગ કે તહેવાર ને જોઈને આપડે પસંદ કરીએ તો બને પોત પોતાની જગ્યાએ બહુ સારું અને સમય ને પૈસા બચાવતો છે. તો કપડાં પસંદ કરતી વખતે હંમેશા આપડે કપડા કલર એ બધું વિચારીને લઈએ તો બહુ સારું રેતું હોય છે આપણા માટે બહુ સારું છે. તો
ઠીક છે ચલો તો પછી મળીએે આપડે. શોપિંગ માટે જઈએ મોલ માં કોઈ
હા આપડે આવતા વીકે બને મોલ માં જઈને ખરીદી કરી લઈએ અત્યારે તો એક ઇન્ડોવેસ્ટન આપડે ખરીદી જ લઈએ છીએ. જે આપડે આ મહિના ના ફંક્શનમાં કામ આવી જવાનું છે. બાકી વેસ્ટલન ખરીદી માટે પાછી ફરી ક્યારે મળીશું.
હા ઓકે ચલો મડીએ.
ઓકે ઠીક છે ચાલલો ફરી મળીએે.
ઓકે.